હા
હ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં
ના કીધું રથયાત્રા આવે છે તો ફોન કરું આ બાજુ આવું આ બાજુ કઈએ આ તહેવાર માં
હમ પણ અમે તો ઘરે અમારા ઠાકોરજી ગેરજ છે ને અમે તો ઘરે જ બધું કરીએ છીએ લાલાનુંું સરસ સરસ કરીએ છીએ એમ
અચ્છા ના મેં કીધું કે રથયા હતા તો ઓલું મોટું છે જગ અમારે અહિયાં તો કાલુપુર એ બાજુ તો જગન્નાથ ની રથયાત્રા નીકળે ભાઈ બેનને લઈને આછી એમની મોટી શોભાયાત્રા નીકળે
હમ અમદાવાદમાં તો એનું બહુ જ મહત્વ હોય છે, અમદાવાદમાં તો બહુ સરસ ચાલ્યા છે, રથયાત્રાનું તો બહુ
ના અને ર હા અને રસ્તાઓ બી બંધ થઇ જાય અમારે તો
ઓકે હોય છે, ને એટલે પછી બી બ હ
પણ અમારે કેવું છે, પોળમાં અમારું જૂનું ઘર છે. એટલે અમારે તો કેવું ઘર અગાડ થી જ જાય છે.
હમ એટલે તમારે ત્યાં જે રેતા હોય ને બહ ફાઇન દર્શન થાય પણ અમા તો અહં ઘડે રથયાત્રા ની અમારે અં સોસાયટી માંથી બધા અહીંયા દર્શન કરવા જ રથ યાત્રા ના જયારે વરઘોડો નીકળે રથ બહ કૃષ્ કૃષ્ણ ભગવાન ન તારા અમે ઘેમ ટીવીમાં તો આખો દિવસ ચાલતો જ હોય તો ટીવીમાં જોઈ લે હવે ઘણી વખત બોઈ થાય છે, કે જોવા જઈએ રથયાત્રા બહુ જ ઈચ્છા થાય છે. પણ નહી જવા તો એવું થાય છે.
અમે તો રથયાત્રાની હા વરસાદ નો મામ
હોય છે, ને એવું હોય છે, એમ
અમે તો રથયાત્રામાં સામેી છે, સવારે મંદિરે નીકળે ને બાર વાગે જગન્નાથ મંદિર થી એટલે અમાર કેવું હોય દર કોળ કે શેરીએ એમનો ખટારો કે એવું હોય એમાં જાય બઉ બધા ખટારા હોય ને ઓધું ચોકલેટ ને એવું બધું નાખે ને એવું તો અમારેવું ઓળ નો ખટારો હોય તો અમે તો સવારે ચાર વાગ્યા થી જઈએ જગન્નાથ મંદિર થી ને મ ક્યાં છે. હા પરોડીએ પછી હા
તો ત્યાં જ હોય
હા એટલે આ જેે એમનો આખો રૂટ છે, ને એમાં કેવું હોય સરસપુર બપોરે ઉભા રે સરસુ પુર એમના મામાનું ઘર કેહેવાય હા ભગવાન ના મામાનું ઘર કેવા એટલે એ છે, ને જયારે બી આ નગર યાત્રા એ નીકળે ને તો એમના મામા ના ઘરે જ જમવાનુંું કયું કેહેવાય સરસપુર ના જેટલા પોળમાં ઘર છે, ને દરેક પોળમાં જમવાનું બન્યું હોય જેટલા લોકો રથયાત્રામાં આવે ને બધા માટે જમવાનું બન્યું હોય એટલે ત્યાં જાહેર માં જ જમવાનું હોય હા ઓળોમાં બધાના ઘરે આવી રીતે જમવાનું બનેને એટલે અમે તો આવીી તે જઈએ પછી હવે તો બપોરે એક દોઢ વાગે ત્યાં પહોંચીે ને તો ત્યાં જમવાનું હોય પુરી શાક ને એવું એટલે જમવાનું અમારે તો પ પચીસ ત્રીસ હજાર નો ખર્ચો થઈ જાય અમે તો એટલી બધી ચોકલેટો ને બધું ફ્ગી યાત્રામાં નાખવા પ્રસાદ ચડાવવા
હ હા સરસ
સવાર થી નીકળે અને છેક સાંજ સુધી હોય એમાં હાથ હોય ઘોડા હોય પાછા અખાડા બી હોય પછી ભજન કીર્તન વાળાની મ હોય આ બહું તમને જોવા મળે એટલી મોટી નગરિયા હતા એનીકે
હ હ અમે ક્યારે જોય લ એમાં જોયેલી છે.
હા ના અહિયાં તો ક આપડે અમદાવાદમાં તો ચાલ આ જોઈ ને નીકળી ચુલ તો જગન્નાથ પુરી થી આવેલી છે.
હા
જગન્નાથ માં મંદિર છે, ને હા એ જગન્નાથ મંદિર પુરીમાં તો એક મહિનો નીકળે છે.
અહા તમે ગયેલા છો જગન્નાથપુરી
જગન્નાથપુરી તો નહી ગયેલા પણ આ અહિયાં કેમ આવ્યું ને તો મને આવું ખબર નથી તો હું હું એક દિવસ મારા બા દાદાઓ જોડે વાત તેમને મને જુની વાર્તા કરી કે જગન્નાથ પુરી માં તો આખું જગન્નાથ પુરી આ જગનાથ બલદેવભાઈ અને એમના બેન સુોબત રા ત્રણે બહુ મોટો પુરીમાં રસ નીકળે ને એક મહિનો સુધી આખી નગર યાત્રા નીકળે
ઓહો
હા બધાને દર્શન આપવા નીકળે આવી રીતે
તે તો સાક્ષાત ભગવાની એટલે કેવી મજા આવે ત્યાં તો આમ રથયાત્રામાં આમ ત્યાં જ આપડી જોડે રબર રેત
વખત અરે અરે હમ હાચ્યારે દો થ આવે નેાર લોકો મારા મારી કરતા પોલીસ બી પોલીસ ન બી એટલું જ બધું બંદોબસ્ત હોય કારણ કે આ ટાઈમમાં બી ઓલું થાય બી બહુ મોટો તહેવાર કેવાય કઈક
ને કઈ તકલીફ બી ના પડે કશું જ નહી હે
હા કચતું જ નઈ અને પ્રસાદ બી મજા આવે જ્યાં જ્યાંથી નીકળે ને જે કોળો માંથી એ લોકો મગ આગલા દિવસ થી બહુ બધા મગ ને બધું બે રાત થી પલાડીને રાખ હોય મગ
હા
જાંબુ કાકડી આ બધાના પ્રસાદો હોય અને હાથથી આવે બધા કેવા ગોળે પળે પાન પીવડાવે કાકડી ખવડાવે એટલે મગ અને જાંબુ તો બહુ પ્રસાદ હોય અમારે તો મગ નો જે પ્રસાદ થાયને તો લોકો ઘરે લઈ જાય ને બીજા દિવસે મગના ભજીયા બનાવે એ પ્રસાદ હા એનું બધું બહુ બનાવે ભજીયા બનાવે ચીલા બનાવે એટલા બધા તમને વાપ પ્રસાદીના મગ એમ બધા ર વરસાદી માં મોક જોવા મળે
ઓહો ખરેખર એક તો અનુભવ કરવા જે એવો છે કે આપણે રથયાત્રામાં જોડાઈને જઈએ આપડે નને પણ કેવું કંપની હોય બધા સાથે હોઈએ ને ત્યાં આપડું કોઈ રતું હોય ને બધા સાથે જવાનું હોય ને તો મજા આવે
હા જોવાની તો મજા
હમ
પણ આમ સામે અમે આવી રીતે જઈએ હા એટલે આ સોળ જુલાઈ એ છે ને એટલે અમે જવાના છીએ
હા હા તમે બી ઈચ્છા છે રાત્રે અને એમે દર્શન કરવા તો જાય રથયાત્રા ના એમને અહિયાં ઘરે જ હમણા જોતા ત વચ્ચે એ અને એમને બહુ જ ઈચ્છા થઈ કે કે ના જવું જ છે એમ રથયાત્રામાં એમ તો તૈયારીમાં જતા રહયા બહ જ દર્શન બી બહુ મસ્ત થયા ભગવાન નો રથ બી પકડ્યો મોબાઈલમાં અમણા દર્શન બી કરાવ બહુ જ ફાઇન થયા દર્શન એમને વખતે વ એ વખતે પુનામાં પુના ભી અમે ત્યાં બી એવું સરસ થાય છે ત્યાં તિરુપતિ બાલાજી નું જ જાય છે થવું આ વખતે એ વખતે એ બી બહુ સરસ હોય છે ત્યાં બી બહુ ફાયદા હોય છે પુના સાઈડ એ બી બહુ સરસ હોય છે ત ભગવાનનું જાય છે તં આગે
હા એ બી બહુ મસ્ત હોય છે. અમે તો આમાં જ એટલે મારી ઈચ્છા છેજી જગનાથપુરી અમે એકક્ચુઅલ ક્યારેય નહી ગયા ત્યાં જવાની. અચ્છા છે પણ આપડ અમદાવાદમાં આવે ને એમાં તો અમે સામેલ થઈએ છીએ એટલી મજા આવે એવું થાય કે અહીયા એક દિવસ હોય છે તો ત્યા એક મહિના સુધી આટલે લાંબું ચાલતું હશે
હમ ચાલતું જશે ને તો એનું મહત્વ એટલું જગન્નાથ પુરી નુ તો પછી હોય જ ને સવાલ જ નહી
સખત કેટલી ભીડ હોય કેટલી
તૈયારીઓ ચાલુ કરી દીધી હશે જગન્નાથ અહીંની રથયાત્રાની તો કેટલા ટાઈમથી તૈયારીઓ ચાલુ કરી દેશે
સખત અને બધા હાથી ઉપર ઓલું પેઇન્ટિંગ કરવાનું એના માટે બી ઓલા ચિત્રકારો બોલાવે કારણ કે હાથી ઉપર ઉપ બધી ડિઝાઇનો કરે ને બધું કરે અહીંયા જગન્નાથ મંદિર છે જમાલપુર ત્યાં તો ક્યારની તૈયારી ચાલુ થઈ ગઈ
હા ત્યાં તો પ્રશ્ન તો બધી બહેનો સેવા માટે પણ કેટલી બધી બહેનો બધી સેવાઓ માટે જતી હોય છે બધુ
બઉ જ બઉ જ બહેનોને આવી સવારે ચાર વાગ્યા થી નીકળે ને રાત્રે બાર એક વાગી જાય તમે
હા હા તો એનું બહુ આમ બહુ ફાઈન હોય છે જગન્નાથપુરી નુ
હા બઉ જ એકદમ ફાાઈન હોય છે એનું મહત્વ બી એટલું જ નામ કેવું થાય આપડે અમાર તો પોરમાં ઘર છે ઘરે બેઠા ભગવાન દર્શન આપવા આવતા હોઈએ
હમ તો હા બહ સારું કેવાય એ તો ખરેખર બ
અત્યાર તો આપણને મંદિરે જવાનો ટાઈમ નથી હોતો.
હમ આપડે આ ઘરમાં જેટલા બધા. હા ઘરમાં જેટલા બીજી રહીએ છીએ એટલે.
હા અને આવી રીતે.
અત્યારે ઘરે હઈએે ને તો અમે યોગ ને એવું તો અમે અમાર શરીર તો અમે સાચવી લઈએ કે યોગ. ચાલવા જઈએ કે રીતે જઈએ. સવારે મંદિરે અહિયાં નજીક. મહાદેવ હોય તો એ સવારે મંદિર બી જઈ એમ. એ બધું થોડું ઘણું તો થઈ જાય. પણ આપણને જે અનો જે અહેસાસ થાય ને એવો અહીંયા મજા ના આવે એવી.
હા. એ વાત તો સાચી અહિયાં તો બઉુ જ હોય છે બઉ. તો તમે એટલે જ કો ને આ ફોર્થ જુલાઈ એ. તો મેં કીધું આવો ટાઈમ કાઢીને અગર અવાતું હોય તો.
ના આવીશું આ વખત તો ઈચ્છા છે રાતે રઈશું તમે હાથે જઈશું બધા જોડે જઈશું. ફેમિલી સાથે જઈશું દર્શન કરવા ત્યાં.
તમારા ઘરે એક દિવસ.
ના ના ચોક્કસ આવું જ છે. એમ તો અમારા બધા છે બધા રિલેશનમાં એમના ઘરે અમે રોકાઈ જઈશું ત્યાં છે જ એવું કે છે. કે આવો તમે ક્યારે જગન્નાથપુરી પણ અમે ક્યારે ગયા નથી.
અને છોકરાઓને બહુ મજા આવશે.
હમ.
ખીચ્ચા ભરી ભરીને ચોકલેટો ભરે લઇ જશે.
હા પ્રસાદ તો કેટલો બધો હોય છે એમાં તો નહી તે કઈ કઈ ના બધા ફૂ. ફૂલ પેટ પેકેટ એ બધા બહુ જણા આપતા હોય છે સેવાઓ બધા બહુ જ હોય છે.
અરે ટ્રક જ ખટાારા હોય ને એમાં તો બઉુ બધું હોય બધા ર ઘણા બધા રમકડા લઈને આવ્યા ઘણા લોકો ચોક. લેટો લઈને આવે એમ છૂટું નાખે ને જ્યાંથી રચ્યા ત્યાં નીકળે ત્યાંથી. એટલે છોકરાઓને તો બહુ જલસા પડી જાય બહુ જ કોકને રમક. આવે કોક ને ચોકલેટ આવે કોફ ને પડીતા આવે પેપ્સી આવે લોકો તો બ. બ થાય.
ખરેખર બહુ મજા આવે રથયાત્રામાં તો. પણ સાંજે જમીને જવાનું હોય સાંજે ત્યાં જશે જમવાનું અથ.
હા હા જમવાનું અહં જ હોય બપોરે બી હોય સાંજે જે. હા પુરી શાક અને ખી દળ ભત હોય.
હા ગુજરાતી જોઈ જ સારું કેવાય.
હ આ.
તમે તમા.
અને એમ પ્રસાદમાં જે એવું હોય. હા.
અવાજ કેમનો કપાઈ કપાઈ થાય ભ.
હા કઈ વાંધો નહી એવું હોય તો પછી તમે મને શાંતિથી કોલ કરજો જ્યારે. હ છે. ત્યારે અને તમને એવું લાગે તો તમે. આવા ના હોય મને જાણ કરજો.
ના ના ચોક્કસ આવું જ છે આ વખત તો હું તમને કોલ કરીશ ને આપણે જોડે જ જઈશું બધા ર. યાત્રામાં અને મજા આવશે એમ. કે તર દર્શન બી ફાાઈન થાય ભગવાન ના જગન્નાથપુરી ના. સરસપુર તો એક ભગવાન નું મામેરું ત્યાં હોય છે સરસપુર ને.
હા સરસપુરમાં અમેરું હોય છે.
મમ એટલે સરસપુર આવી જ હવેુંજ.
તમે કહેજો તમે જય્યારે આવવાનું થાય હા જય શ્રી કૃષ્ણ.
ચોક્કસ ચોક્કસ પસા છ ઓળખ પાળખ નઈ ખાઈ લ ના ખાઈ લ ભાઈ હ
બસ આાલ જ છે મારું એક જજ વાતત અલ કોબીસ ફટાકા